હલો.
હલો.
હેલો હા જય શ્રી કૃ જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કોમ છો?
બસ મજામાં જમી લીધું?
બસ જમ્યા. વરસાદ પડતો હતો એટલે કઈ સારું સારું ખાવા જોઈએ બધાને.
હા સાચી વાત.
હવું કોઈની કઈ ડિમાન્ડ હોય કોઈની કઈ ડિમાન્ડ હોય.
આ શું કર્યો ગમે ફર? શું જ માડ્યો બધાને?
પનીર નું શાક જમાડ્યું એકને સેન્ડવીચ બનાવીને જમાડ્યા એક. ને ભજીયા જમાડ્યા.
આ રસોડા ના મુક્તિ આપેલી લેડીસ નું.
રસોડા નથી મુકતી આપતો અને વરસાદમાં તો આજે કેટલો વરસાદ પડ્યો એટલે બધા ઘરે જ છે.
બહુત પાણી પાણી હોય ગયા હમા ઘરેની બહાર. તો જોઓ તમે એટલો પાણી છે ને આધી આધી વિકલ્પ ડૂબી ગયા છે.
હમ્મ આજે શિવમભાઈ આવે છે ને બધા ન્યૂઝ નીચે વાળા બધા ઘરોમાં પાણી જતું રહ્યું છે તે. છપ્પન નંબર છપ્પન નંબર ગ્રુપમાં વિડીયો જોયા ને.
ના નથી મારૂ ગ્રુપ મે નથી માર્યો.
અચ્છા તમારો નંબર નથી આપેલો.
હ શિવમ નું અલગ શિવમ નું અલગ ગ્રુપ છે બધા શિવમનું
હા અમારે મારે આખા શિવમ નું અલગ ગ્રુપ છે.
હા.
હા એમાં શું બધી ન્યુઝ હોય ને એજ આવે શિવમમાં જે હોય ન થયું હોય કઈને એવું. ડેટ હોય. કેમ કે મને ન્યૂઝ નો બઉ શોખ. આજે જો ને સવાર થી લઈને બેઠી તી પેલું સવારથી શું કેટલા દિવસ થી લઈને બેઠી છું પેલું જંતર મંતર ઉપર જોયું નહી નીટ ના પેપર લીક
હા, હા, કઈ રીતે હોય બચ્ચાનું. બધા છોકરો છોકરીઓના રડવા છે.
હમ્મ આજે તો અમદાવાદ માં થયા છે યુનિવર્સિટીના બધા કર્યું છે. જેવું જ છે એમને પકડી પકડીને સો જણા ને આપણા આમ યુનિવર્સિટીથી પણ છોકરાઓને લઇ ગયા છે.
એવી રીતે એવી રીત નહી હોય પેપર લીક થઈ ગયો. બેચી બ સાચી વાત નઇ ઓ.
હવે છે બધી જગ્યા એ ભ્રષ્ટાચાર વધ જાય છે. બીજું કઈ નઈ, અવે શું છે. હવે પેલુ થઈ ગીયું છે, આમદની અઠનીં ખર્ચા રૂપયા જેવું છે એટલે બધ અને આસાન હોય ને એ કામ જોઈએ એટલે એ લોકો પેપર લીક કરી દે ને પૈસા લઈ લે પર બિચારા જે મહેનત કરે છે એ બિચારા પાછા પડી જાય છે. દિવસ ભણી-ભણી
દૂર દૂર થી આયા છે એ ડીક બચ્ચા બે બે કોઈ એક કહા કહા સે આયા હે.
હા બધા દૂર દૂર થી આયા ન અને ત્યાં તો અન્નશન ચાલે જ છે.
અને કોઈ આગળ નઈ વધ્યો સીખ સમાજ જેવા કોઈ આગળ નઈ વધ્યો. મંદિરો બંધ કરી નાખી, મજિદ બંધ કરી નાખી, હ
હમ્મ, બધા અંદર-અંદર શું મળેલા જ હોય છે નઈ તો પીએમને ને આ બધાને ડિસિઝન લેતા આટલુ ટાઈમ નઈ લાગે. ફટાક થી બધું પતી જાય એવુ જ છે.
બીજા શુ સાંતિ?
બસ સાંતિ છે, આજે છોકરો જતો તો મારો કે મમ્મી આજે તો એ એમ ફોન કરે એટલે સવારે સાત થી બાર જાય. એટલે કેતો તો મમ્મી સ્કૂ કોલેજ જવ મેં કીધુ ના બાપ, હમણા તો તું રેવા દે. જે બેઠા હતા એમને પકડી-પકડી ને અંદર નાખતા તા. એ છોકરીઓને બિચારા બૂમો પાડ તાતા વિદ્યાર્થીઓ અરે અમે નઈ અમે તો બેઠા છીએ, અમે તો બેઠા છીએ. પર કોઈ-કોઈ નું સાંભળતા જ નથી અને મોટી વાત તો ન્યૂઝ બનાવાય નથી દેતા, જે ન્યૂઝ બનાવે ને એને
કાલે સ્કૂલ ને, ક અગર સાદ. અને કારને. છોકરીને રજા છે કાલે.
હાલે બધા આપના આખા ગુજરાતમાં રજા છે. સ્કૂલ, કોલેજ,.... ટ્યુસન આજે ટ્યુસન ની રજા હતી. ગાંધીનગર જાય એટલે જોબ ની એ રજા હતી. તી ત્યાંય પાણી ભરાયેલું. હુ છું ને, આજે આખો દિવસ રસોડામાં જ નીકળ્યો છે.
અરે! બહુત પાની ભરાઈ ગયો છે આજે તો.
હમ્મ.
પાની-પાની બાર્ગ જોયા ના તો આધા આધા વ્હીકલ કઈ તો વ્હીકલ ની પડી ગયા નીચે.
હમ્મ.
હ
તમે નથી જોતા ન્યુઝ ને એવું બધુ.
જોતર છે ને અયે તો બસ તઈ છો કઈ. જો રીલ મે આય જોઈ લવ.
તમારે સુ વિચાર છે, આ બાબતે. કે છોકરાઓ બરાબર કે પછી
છોકરા નો મેનત તો જાય ને યાર એટલી મેનત કરીને આ એક્ઝામ આપવા માટે. કઈક ડૂર ડૂર થી આયો છે બા તો એક્ઝામ તો આપની પડ છે ને, હા-હા પેપર લીક થઈ જાય તો. જી ના બલે બા બાલકોને.
હા અને નીટ ની તો એક્ઝામ આખું બઉ હાર્ડ છે નીટ ની એક્ઝામમાં ફેલ થાય એટલે આખું એમનું ફ્યુચર રખડી જાય છે. નીટ એટલે પેલા ન તુ જ્યારથી નીટ કર્યું એટલે બઉ ફાટ છે, જે મતલબ નેવું નેવું કાલ આવે ને એ પણ નીટમાં ઉડી જાય છે, ઘણી વખત-ઘણી વખત ઉડી જાય છે.
તારો છોકરોને કર્યો ન નીટ ની એક્ઝામ આપી તી ને.
હા
એને ગુચકેટ આપી
બુજકેટ ભુજકેટ હ હા
કે એ તો તો મારે એ બાજુ જવું નું મેડિકલ ફિલ્ડમાં એટલે એને એટલે આ બે અલગ અલગ હોય છે જી ડબલુ ની પણ હોય છે ને નીટ ની પણ હોય છે જે મેડિકલમાં જવાના હોય એમને નીટ નની આપવી પડે
અચ્છા સાચ એ વાત
એટલે આપણને એવું લાગે કે ના સ્ટુડન્ટ છે તો એમનું થોડું તો સપોર્ટ કરવું જોઈએ
કરવું જોઈએ ને યાર આખા વરષ છોકરો બનતા બનતા થાકી જાયના એ એક્ઝામ આપા હોય તો લીક થઈ જાય એક્ઝામ
લીક થઈ જાયને જે પૈસા વાળા હોય પૈસા આપી ને પોતાના છોકરાઓને બહાર કાઢી લે પેપર બતાવી લે એટલે લોકો પાસ થઈ જાય ને બિચારા મધ્યમ વર્ગ ના હોય એમની જોડે તો આમે પૈસા ના હોય પછી જેમ તેમ કરીને ક્લાસીસ કરીને ઘરમાં બેસીને લાયબ્રેરી જઈને ભણતા હોય ને એમાં જે નહી ભણે પલા હોય એ આગળ જતા રે.
સાચચી વા
તો આમ જોઈએ તો બિચારા જોડે અન્યાય કહેવાય
શું ખબર હ વિ શું રઝાય કાવે છે અજી તો જંતર મંતર મે બહુત ભીડ છે.
એમાં હજુ ચાલશે આ તો ખાસું ખાસો લાંબો ચાલવાનું હજુ તો. કેમ કે જ્યાં સુધી આનું કઈ રિઝલ્ટ નહી આવવાનું ત્યાં સુધી એવું જ રહેવાનું કઈ સોલ્યુશન તો આવું જોઈએ આટલું વખત થઈ ગયું કઈ સોલ્યુશન જ નથી આજે
કેટલા જન તો ગુરદ્વારામાં ઘુસી ગયા ગુરદ્વારામાં રહેવા માટ ટે જગ્યા મળી ગઈ એમ ખાવાનું મળ્યો છે.
હા આપણે ગુરુ દ્વારા તો બધાને લંગર ને જમાડે છે એના પછી પેલા પીઝા વાળા હતા એમનું આવે છે કઉ છું ને હું કાલની કેટલા દિવસની ન્યૂઝ જોઉં છું એ લોકો પીઝા આપે છે જે લોકો બેઠા છે ને ધરણા ઉપર એમની માટ ટે પીઝા લઈ જાય છે એમને બધી સેવાઓ પૂરી પાડે છે. અલગ અલગ રીતે અને હું તો કેવું વિદ્યાર્થી જોડે હોવું જોઈએ
બહાર થી આવે છે ને બહાર થી બોલે કોલ કોઈને કોલ આવ્યો છે કે ઓર્ડર આપી જાાવને બધા ઓર્ડર વાળ્યાને પિઝા આપ આપ્યા ઓ સેન્ડવિચ આપ આપ્યા
હા કઉ છું જમવાનું કોલ્ડ્રિંક પાણી બધું ગુરુદ્વારામાં સેવા ચાલુ કરી દીધી છે હવે એની અસર આપણે અમદાવાદમાં એ જોવા મળી
દ્યાંગ સમમાજના તો બધા લોકો આગળ આવીઈ ગયા એના તો લાઠીચાર્જ કર્યો
હમ્મ કેટલા લોકોને માર્યા આવ છે છોકરાઓને કેટલું માર્યું પછી પેલું ગેસે છોડ્યું છે. જોયું તું તમે પરમ દિવસે ગેસ છોડ્યું હતું મારા અમારા હિસાબે તો છોકરાઓને આવું બધું ના કરવું જોઈએ છોકરાઓને ન્યાય આપ આપીને બેસાડીને વાત કરીને સોલ્યુશન કઈ તો સોલ્યુશન લાવું જ જોઈએ
બીજી ન્યૂઝ મેં આવ્યો છે ને કે- અગસ્ટની કોની તારીખનો- ફરીથી એક્ઝામ આપવામાં આવશે-
એક્ઝામ તો આપવાવામાં- ના એવું તો કઈ નથી એક્ઝામ આપવામાં વાંધો નથી પણ એની કોઈ ગેરંટી નથી ને- પાછા પેપર લીક નહી થાય ટોટલ એમના ડોટ- પેપર લીક થયા છે. અલગ અલગ અલગ બધાને બધા છો મહેનત કરે અને એમાં- જે હાઈ વાળા હોય ને એ પૈસા આપીને નોકરી એ લઈ લે સર્ટિફિકેટ એ લઈ લે- આપણા જેવા ક્યાં છે. આપણા જેવા જોડે થોડી પૈસા હોય કે આપણે પેપર લઈને છોકરાઓને ભણઈએ- આપણા બિચારા છોકરાઓ તો રાત દિવસ મહેનત કરે- મારા છોકરા જો સવારે કોલેજ જાય પછી નોકરી જાય પછી રાત્રે એક વાગ્યા સુધી ભણે છે. અને આમ પેપર લીક થઈ જાય- તો બિચારો આ તો પાછળ પડી જાય બાકીના લોકો આગળ નીકળી જાય-
સાચી વાત આજે તો હ તો બહત ખરાબ છે. શો રિ
હા હમણા માહોલ તો બહુ ખરાબ જ ચાલે છે. પર- આપણે ખાલી વાત કરી શકીએ આપણા હાથમાં એવું કઈ નથી-
આ રિશ્વત રિશ્વત ખોરી ચ ચાલી રહ્યા છે. બધાને રિશ્વત ખાવું છે.
હા રિશ્વત ખાવી છે જગ્યા જગ્યાએ પ્રશ્ન? ભ્રષ્ટાચાર થઈ ગયું છે આમ તો મોદીજી- ફટાક થી ડિસિઝન લઈશ-
લઈ લે હજી ડિસિઝન નથી લયો-
થી લઈ શક નહી તો એમના- આવે ને એ લઈ પણ છે આ વખતે શું પ્રોબ્લેમ છે એ હજુ ખબર નથી પડતી- નહી તો દર વખતે એમને ડિસિઝન લેતા કઈ વાર ના લાગે આ ઓપરેશન સિંદુર માં કેવું ખખાડી નાખ્યું હતું આખું પાકિસ્તાન ને- કોઈને ખબર ના પડી હતી ખબર છે એ વખતે અંદરો અંદર અઠવાડિય- યામાં આખી મીટિંગ થઈ કોઈ અંદર ના આવે કોઈ બહાર ના આવે- પીએમ સાહેબ ને જે કરવું હોય ને ફટાફટ કરી શકે છે. પણ બસ એ છે કઈ કરતા નથી-
સી ખબર સી રિઝલ્ટ નિકાલશે ખબર નથી- આજે તો બીજી ન્યુઝ આવે તો ખબર પડે આપને-
ચાલશે આ તો કાલે સવારે જ ને એટલે પાછું નવું જ ચાલુ થવાનું-
સાચચી વાત હોર-
સારું ચલો પછી મળીએ આપણે હા મારે થોડું કામ બાકી છે હજુ હ-
તો વાંધો નહી વાંધો ન ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ-